હું કરો, હું કરો રાહુલ ભાઈ? બસ શોંતી મજા મજા
એવુંમ ના જમી લીધું?
હાવ, જમીને આયા હાલ.
ગીયો હોયમ ને? બેહઠા હોય એમ ને? એવો શું કં ધંધામાં ચેવું ચાલે?
બસ ચાલી લયા, આજ તો ચૂએસ ને બેસ બે સુરા ના અને રોલ ક્યાં? બો રોલ કરવા આપડે શું કેવાય?
સોઈલ ટેસ્ટિંગ કરવા માટે ગયા છે.
હમ્મ
એવુ છે એમ, તો તમે એકલા જ હશો લેબ ઉપર એવું છે, એમ ને. ગરમી ચેમ પડે આાટલી બધી યાર પણ હે?
હમ્મ
ગરમી ચેટલી બધી વાળાગો.
બહુ જ ગરમી.
હા, કોઈ વરસાદ બરસાદ નું કોઈક આયોજન કરો ને યાર તમે. હમ્મ
વરસાદ હમણાં વચમાં આંવાનું ચાલુ થયું પણ હવે બંધ થઈ હું કરવાનું
તો એક દિવસ વરસાદ સારો એવો પડ્યો. બાકી વરસાદ જ ક્યાં આવ્યો છે? આજે તો. ના ગરમી તો જુઓ તમે યાર રાહક ગરમી નું તો યાર માણસ રહી જ ના શકાય એટેક આયી જાય એટલી ગરમી છે. તા તમને ઉધરસ થઇ ગય છું? તબિયત સારી નથી લાગતી તમારી. કંઈક ઉદરસ થયેલી એવું લાગે ને.
ઉધરસ થઈ ગીયા, ના પાવાગઢ ફરવા ગ્યા ને એટલે ઠંડા વાતાવરણ મો
હા, તેમ પાછુ કેવું થાય, ગરમી ઠંડી ઋતુ ડબલ થઈ ગઈ છે, સવારે. ઠંડી જેવું થોડું લાગે છે. રાતના બાર વાગ્યા પછી. સવારે ને ગરમી પછી ચાલુ થઇ જાય, હમ્મ સો ટકા
ઉધરસ થઈ ગઈ. હવે દવા લાવવી પડશે પાછી.
હમ્મ-હમ્મ-હમ્મ. પાસું તમારે શું આ પાન મસાલા ને એવું બધું ખાવ ને વધાર એટલે પાસું તમારી ઈ વધારે અસર કરે છે. એને સોપારીને એ એવું કંઈ કાઢેલું હોય ને તો એના કારણે બી બંધ વધારે થાય એમ.
તમાર ચેવું તબિયત પાણી?
બસ તબિયત પાણીમાં હાલ તો સારું. કોણ હૈડે જાય છે. ભગવાનની દયા છે આમ તો કોન.
એવું છે એમને.
હમ્મ. વરસાદ બરસાદ ચોક પડી જાય, તો વળી કોમ થઇ જાય એમ.
સારું.
હમ્મ.
હમ્મ. તમારે
એવું એમ. ના-ના દવા તો સો ટકા લઈ જ લેવાઈ. અતાર આમ ચડતા રોગમાં મટી જાય ધાર હારું સારું. પછી કેવું થાય કે વધાર ઉધરસ વધે એટલે દવા એઈ બે-ચાર વધાર ગળવી પડે. શરીર ને કષ્ટી થાય, હેરાન થવાનું. જોકે શરીર હે એટલે કંઈક ન બીમારી તો આવતી રહેવાની આપણા શરીરની અંદર. પણ ના-ના દવા સો ટકા લઈ જ લેવી પડે.
હમ્મ.
ત્યાં તો ઠંડક જ હશે તો, તમે ગિયા ઈ સાઈડ તો.
કોણ? અહ બોવજ ઠંડક આમ, ટાઢ વાય તમારે, ઠંડી બઉ ચડે, એવું લાગવા
હમ્મ-હમ્મ. કારણ કે બધું વાતાવરણ થોડું ઠંડુ એરિયાવાળું ખરુંન, માત પાવાગઢ તો.
હા. નવરો ધુમ્મસ, કશું દેખાય જ નહીં તમને.
હા ઈ તો બઉ મજા આઈ જાય હું.
હા. મજા તો આઈ જાય, પણ ઈ દહાડે તો સુધું નહીં. પછી આ દે એક દાડો રઇન પાછી ઉધરસ થય ગઈ.
એવું થયું છે એમ! એટલે બહારનું આ ખાવાનું ને એ બધું પાહુ આઈ ગયું હોય ને.
હમ્મ.
બહાર હોટલમાંન એવું જમ્યા હશો નાસ્તા ને એવું બધું. કર્યું હોય એટલે
હા.
હમ્મ-હમ્મ. સો ટકા.
ચેવું ચાલે બોલો?
બસ. અમારે બસ આ નોકરીમાં ચાલે જાય છે હાલ તો કહો ને. ટેસ્ટિંગ રિપોર્ટો આયા છે, પહેલા સાઈનબોર્ડના, થર્મોપ્લાસ્ટના બધા અલગ-અલગ રોડના, હમ્મ. તમારે હે ટેસ્ટિંગ ચાલુ છે કે નહીં?
શું?
ટેસ્ટિંગ ચાલુ સેન તમારે?
ટેસ્ટિંગ તો હાલ સેમ્પલ આવું કે કાલ બોરવાલ કરવા જ્યાં તા, ત્યારે આયો તે દાડે ટેસ્ટિંગ કરવાનો,
એવું છે એમન તમે બીજા કયા-કયા ટેસ્ટો કરો છો?
બધા સોલ્ટ
એવું ને સોલટેસ્ટમાં શું કરો? સોયલટેસ્ટમાં શું કરો? અ હમ અને પેલા મિક તીજ ને એવું બધું ભરતા હશોન,
મેક ડિઝાઇન પસી મીનના ટેસ્ટો,
એવું હોય એમન,
સાઈડ ઉપર પ્લેટલોટ, પાયલોટ, એઆઈટી,
હમ તમે આ બધા ટેસ્ટ કરવા જતા હશો ને જોડે?
જીએ અમુક-અમુક વાર જીએ બધા અલગ-અલગ
મિક્સ ડિઝાઇન કઈ રીતના કરો છો તમે? પેલા મટીરિયલ ક્લાયન્ટ આપી જતો હસે તમન હમ, હા હા કપચી, રેતી ને સિમેન્ટ ન પાણીન પેલું શું કેવાય એડમિકચરને એ બધુ ધું આપી જતા હશે.
હા એ આપી જાય અન અમાર સ્લમ ભરવો પડ પેલા.
સ્લમ ભરવાનો એમન,
હમ,
હમ્મ, પછી?
સ્લમ પડી સ્લમઈ જાય એટલે પ પને બધા આલ... એનું...
હમ્મ વજન લેવાનું મટીરિયલ... કેટલા કેટલા ગ્રામ કેટલા કેટલા કિલો ગ્રામ લેવાનું હ...
એટલે એ બધું લઈને પેલા પેલું મિક્ચર મશીન આવે ખબર.
હા, હા મિક્ચર મશીન આવમાં... માલસામાન ના મિક્સ કરવા માટેનું જે મશીન આવે આપડે તાબા ભર... તા હોય એલ એ વખત ટાઈમે આપણે બધું... કપચી, રેતી, સિમેન્ટ બધું નાખીને અંદર પછી મિક્સ કરા... પછી માલ બરોબર થઈ જાય પછી એ ના ક્યુ ભડતા હશે એમન,
હા, એ બધું ભેગું કરીને અંદર નાખવાનું હોય એટલે માલ બરોબર થઇ જાય એટલે... એના ક્યુબ ભરવાના ક્યુબમાંનાખવા... ત્રળ રાયમ પોતરી પોતરી છોડવાના પેલા આવે ને?
અરવાડસ મારવાના...
હા, રોડસ... એ પોતરી પોતરી મારવાના, હા.
એટલે ખુંડાાય ને સારો માલો આમ ઢીલો ઢીલો ઉપર ના પડે ને? એ ક્યુબની મજબૂતી મજબૂતી આવ ન ક્યુબની...
હમ્મ. પછી બીજું તો તમારે પછી તો...
એક દિવસ રહીને પછી પાણીમાં મીલ્યા પછી, ટેસ્ટી કરો તમે...
ટેસ્ટિંગ આ એક હાત દાડા એ થાય. અને દિ એ થાય.
ઓહો! એવું સે એમને! હમ્મહ એ તો સી ટી એમ ના મશીન, હમ્મ.
ઈ દાડે પરી મિલી રાખવાના અને પછી પોણીમ બીજા દાડે મેલવાના ખોલીન, બોમ ઉપર લખીન, તારીખ બારીક મારીન.
આઈડેન્ટિફિકેશન કરવું પડે કે આખી બાર તારીખ નું. આનું ઉપર આવ રહેલું પ્રમાણે નો જે ક્યુબ એ ક્યુબ ખબર પડે આપણને, સાત દિવસ ક્યારે થાય. ત્રીસ દિવસ ક્યારે થાય. અને ઈ જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મા આપવા માટેનું હશે એટલે તમારે સી ટી એમ નું કંઈક મશીન આવે એના ઉપર ટેસ્ટ કરતા હશો ને તમે લોડ આપીને? કેટલે એટલે લોડ કેટલો આવો છે એમ? લોડ કેટલો ખમી શકે છે. એના ઉપરથી સ્ટ્રેન્થ એ નીકળતી છે ને?
હા. એના ઉપર પાસ દે ઈ પ્રમાણે બધું, રિપોર્ટમાં બનાઈને આલા.
એવું તમારે તો ખાલી ટેસ્ટિંગ જ કરવાનું. હા, હા. તમારે હેલ્પિંગ માટેનું છે એમ, તમારે સોઈ લાઈ દયો, તો સોઈલ માટે તમે પહેલા આર્યું કરતા હશો? આપણે શું કહેવાય? સોઈલ ના ટેસ્ટો આવે એટલે ડોક્ટરન સી બી આરને ઈ બધું કરત તા હશોને જોડે?
હા, કરીએન.
હા. તો સી બી આર ઈ-ઈ તમે પ્રોક્ટર કંઈ રીતના કરો છો?
પહેલા એમ ક્લાયન્ટ આવે, મટીરિયલ આલી જાય.
હા.
લીલું હોય તો મટીરિયલ સુકવી દઈએ. મટિરીયલ સૂકવીન મટીરિયલ સૂકવી ને ડેન્સિટી પ્રમાણે પાણીનું આલા. અને સોઈ જેટલી લેવાની, વજન ઈ પ્રમાણે.
અચ્છા હે. હમ્મ.
હવે મોલ્ડમાં પછી સોઈલ પાણી રેડીન વોટર
હમ્મ-હમ્મ.
ઈ મિક્સ કરીન પાંચ લેયર ભરી દેવાના.
પાંચ લિયર ભરવાના હોય
હા.
હમ્મ. પછી શું કરો પાંચ લેયરના ભરે?
એક નાખવાનો, પચીસ એ અમારો સળવાની પચીસ ફટકાર.
હમ્મ. પચીસ વચીસ ફટકા જે-જે માટીને કોમ્પેક્શન થાય એટલે કે માટ દબાઈ ઈ. પસી તો હા, હા. પછી ભરેલા મુલ્ડનું વજન લેતા હશો ને તમે?
હા. પહેલા ખાલી નું લઈ ને પછી ભરેલાનું લેવાનું
હા, હા, હા. બરોબર-બરોબર.
હા. લેવલ કરીન પચીસો-પચીસો અડીન
પછી લેવલ કર દેવાનું. ઉપરલી બ્રુકોલીન.
હમ્મ-હમ્મ. વધારાની માટીને સાફ કર દેવાની હોય એમ. અહં
વજન લઈ લેવાનું, જો ઘડીક કટન હોય તો ઘડી ટ્રાય મારી દેવાનો.
હા તે, સુધી આપડે, પાંચ કે છો હોયલ છે, જનરલ પસીના ઉપરવાડી. ના હોતો કંઈક કરવાના હો બાકી પાંચ તો રેગ્યુલર જનરલી કરવાના જ હોય છે, ને કંઈક
હું એ પછી આ કરવાનું શીબિ પ્રોકટ પડી છે, બની જાય પછી બહાર પાડવાનું,
હા સીબીઆરમાં કઈ રીત નુ હોય એમ્યુનેશિયામાં જે એ રીતની કનડિશન હોય થોડી ચેન્જીસ હશે ને સીબીઆરમાં તો,
ચેન્જીસ હોય ને મોટો મોડ હોય એમાં સીબીઆરમાં પાસો,
હા, હા.
હા તેમાં પંચાવન ફટકા આવે ને તેમાં અમના હા,
અરે અરે અમરના પંદ પચાવન ફટકા મારવા પડતા હશે તમારે,
હા આમ પાછું નેઅ પેલું ગોળ ગચ્ચું આવે એ મેળવાનું,
હા, હા અને તો પી પાણીમાં મુકવા પડે ને એને તો કંઈક અડતાલીસ કલાક એવું કંઈ,
હા, ત્રણ દિવસ પાણીમાં મેલવાના આવવાનું, ડાયરેક્ટ કરવા નહી આવે પાહા,
એ એવું થાય એમને,
હું.
બે રીતના મોલ્ડન તમે પેલા ભરીને પાણીમાં કરી શકો છો,
હું.
એવું હતું એમ.
હું.
બીટયુ મી આ બધા ટેસ્ટ કરતા હશો પાસા તમે,
બીટ્ટુ મીન કરાવ રોહિત ને કરાવડાવ હુ તો હવે સોયલ નુ બધું કરાવડાવું,
હું, હા.
પર ભાઈ લઈ જાય એટલે કરાવી દે,
એવું છે, તમારે તો હવે બીટ્ટુમીન આ, સોઇલ નું ને કોષ અગરીગેન્ટમાં તમે કરતા હશો ઇનોગેશન એ બધું તો હા હા, ડિએસબી નુ મટીરિયલટેસ્ટ એમા ન્હા હેમા મામા ગ્રેડિશનમાં તો બધી સીઓ આવતી સેને લાઈન, સરકાર એટલી એટલી ડીસીઓ મથી કઈક પ્રસાર કરવાનું હોય.
હ સાચી વાત,
હં હં અલગ અલગ સેવામાંથી ભરા અને પેલું ફેકિનેશન લોકેશન મા શું આવે છે. એમાં એક એક કપચી નું લઈને તમારે ટેસ્ટ કરવુ પળે ને અંદર થી પાસ કરવાનું,
પાસ કરવાની જે ફેલ થાયઇ ચાઈડ માં રાખવાની પાસ, બસો બસો પેલા ચાળીન લઈ લેવાન બસો બસો ટુકડા
હં હમ ગણી લેવા પડે એમને,
હં ગણી લેવાની બસો બસો નંગ,
હં હં,
પછી પેલું આવ ને એનું માને સ્ટેન્ડ એમય પાર કરવની કેટલા એમએમની દહ એમએમની, દહ એમએમ ની એવી રીતે બધું કરવાનું.
અચ્છા અચ્છા,
પાસ થાય એટલે વજન નેઇ લખી લેવાનું હંહ ત્યાં અમાર ની લખવાનું.
હમ્મ
હં હં વજન કોટા તો તમે બધા આમ મોટા જ રાખતા હશો ને કારણ કે કપચી ને એવુ બ ધુ વજન લેવાનું હોય
મોડા
બધા અલગ અલગ વજન કાટા ઉપર
નાને થી મોંડીન મોટા હુઈ બધા કોટા રાખે
એવું થાય એમને અને સિમેન ટેસ્ટિંગ માટે તો અલગ રૂમ જ રાખતા હશે ને
જી બેડરૂમ અલગ એ સી અંદર લગાવેલી
હં હ એની અંદર યુમિનિટી ચેમ્બર ને બધું જોવે ટેમ્પ પ્રેચર કંઈક ફીક્સ હોય છે સત્યાવીસ ડિગ્રી ટેમ્પરેચરની અંદર સિમેન્ટનો ટેસ્ટ થાય અને બોતેરથી તોત્તેર હ્યુમિડિટી જોવે તોજ તમારું ટેસ્ટિંગ રિઝલ્ટ અંદર આઈ શકતું હોય છે
હં
હમ્મ સ્ટીલના સળિયાનું કરતા હસો તમે
સળીયાનું કરવાનુ
હોય ને એમાં તમે કરો છો હં હં હાં એ એમાં કઈ રીતનું હોય છે તમારે પેલી ક્લીપો બડલીને કરતા હશોને અલગ અલગ શળિયા પ્રમાણે
લગાઈ દેવાની
ઓ કે ઓકે ઓ કે એવી રીતનુ બરોબર બરોબર
હમ્મ
હ તો તો વાંધો ના આવે તમારે
હમ્મ
એન એન ટેસ્ટિંન્ગી કેવું રે છે આવે છે અવ
હાલે હેડે જાવ હાલ તો સોઈલ ટેસ્ટ વધારે
સોઇલ ટેસ્ટ વધારે આવે એમ ને
હમ્મ બીજા બધા ટેસ્ટો ઓસા આવ પન સોઈલ ટેસ્ટમાં વધારે આવ
હાં ઈ તો જનરલી બધાને અલગ અલગ પ્રકારનુ હોય